શું કરો છો હવે?
કઈ નહી હવે ફ્રીજ છો થોડા ટાઈમ.
હ તો ફ્રીજ હશે ને?
હા મેં તરફથીરી જ છું.
હા તો આપણે હેલ્થ પર વાત કરી કરી લે કે?
હા ચોક્કસ કઈ વાંધો નથી.
હા મિત્ર તો મિત્રો તમને હેલ્થ એ હેલ્થ એવું છે કે આપણું જીવન જે સારું ના હોય તો પસે આપણે એમ હમ ઘણી બધી પ્રોબ્લેમ થઈ એમ એટલે હેલ્થ હંમેશા સારું હોય જુવે એમ આપણે હવે જો જોઈએ તો ઘણું બધું ફૂડ પણ એવું ખાય કે આપણે એમથી બીમાર ને એવા થઈએ જેમ કે હા. ફાસ્ટ ફૂડ હોય જે દુકાન પર એમ મોટા હોટલમાં એમ બધું મળતું હોય તો આપણને થોડા સમય માટે તો સારું કેહેવાય પણ એમ લોંગ ટાઈમ માટે એટલું હેલ્ધી ફૂડ નહી કેવાય એમ તો એ આપણે એમથી જે ખાવા કરતા કોઈ હેલ્ધ ફૂડ ખાય તો સારું કેહેવાય તો એમ કે કે લીલા શાકભાજી કે પછી પણ એ હેલ્ધ ફૂડ લઈ તો આપણને હેલ્થ પણ સારું હોય ને હેલ્થ એનુ કે જલ્દી ખરાબ હોવું પણ નહી રહેશે કે એમ એ એટલે પછી આપે કઈક બીજી કઈક કામ કરીએ તો એ એમાં હો સારું હોય બીજા થે સબંધો સારા હોય કેમ કે આપણે બીમારીની હોય તો બધાને બધા સાથે મળવાને બધું હોય એમ એટલે એ તે ખાલી શારીરિક જ માનસિક એમ સામાજિક રીતે સ્વસ્થ હોવું એ સાચું આરોગ્ય કેવાય એમ સાચું હેલ્થ છે સારું હોઈ એમ જે વ્યક્તિ નુ શરીર જ તંદુરસ્ત ના હોય તો મન પણ નિશાંત હોય સમાજમાં સરસ સંબંધો એ જલ્દી એ લોકો નુ માણ ઓછો થાય જાય એમ પછી કામમાં પણ મન એવું લાગે ને આપણે ઘણી બધી પ્રોબ્લેમ થઈ જાય પછી ભણવામાં હોય કે પછી કઈક રમત ગમત હોય એ બધી જગ્યાએ આપણને હેલ્થ બચાવી જાય કેમ કે આપડે પસી કામ કરી શકતા નથી કે હેલ્થ ના લીધે એમ તો હેલ્થ આપણું એ પ્રાથમિક જરૂરિયાત જેમ કેહેવાય તમારે શું કીધું કાય નિદ્ર કે આના પર
હા મિત્ર તમારી વાત આમ જોઈ તો સાચી જ છે સા હેલ્થ એ આપણા જીવનની સૌથી મોટી મૂડી છે એટલે આપણે હેલ્થ એની કાળજી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે સ્વાસ્થ્ય ની વાત કરીએ છીએ ત્યારે તેનો અર્થ માત્ર બીમારીઓથી દૂર રહેવું એટલુ જ નહી. પરંતુ તેમાં શારીરિક માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનો સમાવેશ થાય છે તેથી તેથી મારુ તો કેવું એ છે કે મનુષ્યનું જેમ સ્વાસ્થ્ય સારું રહેશે તેમ એ જિંદગીમાં સારું પરિણામ લાવવામાં ખૂબ જ ઉત્સાહિત રહેશે.
હા
સ્વાસ્થય અંગે આપણે જોઈએ તો બે સ્વાસ્થય તરીકે છે જે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય. એમાં તમને હું શારરીક સ્વાસ્થ્ય અંગે જણાવો તો સંતુલિત આહાર તમે જણાવ્યું કે ભજન સારું રહેવા જોઈ ફાસ્ટ ફૂડ કે એવું બધું ખાવામાં કાળજી રાખવી જોઈએ. આપણા ભોજનમાં પ્રોટીન, વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ્સનું યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ જેના કારણે લીલી શાકભાજી અને પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ આપણું શરીર અંગે સ્વસ્થ રાખવાવામાં મદદરૂપ બની શકે છે અને નિયમિત વ્યામ રોજ ઓછામાંછ વિસ ત ત્રીસ મનિટ ચાલવું તેમજ યોગા કરવા અથવા કસરત કરવાથી શરીર તંદુરસ્ત અને ઉર્જાવાન રહે છે તેથી આ આપણે આખા જીવન દરમિયાન કરતું રહેવું જોઈએ. અને ખાસ કાળજી રાખવી જોઈએ કે પૂરતિ ઊંઘ. શરીર ને રિપેર થવા માટે સાત થી આઠ કલાકની ગુણતા ઊંઘ ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે પણ ખુબ જ મદદગાર બને છે. અને બીજી તરફ મેં જણાવ્યું કે માનસિક સ્વાસ્થ્ય. સ્ટ્રેસ મેનેજમેન્ટ આજની ભાગ દોડવા જિંદગીમાં બધા દરેક વ્યક્તિને તણાવ ખુબ જ સામાન્યપણે આવતો હોય છે. તે તેથી તેનાથી બચવા માટે મેડિસન અથવા તમારી મનગમતી હોબી માટે સમય ફાળો ખુબ જ જરૂરી છે. જેના કારણે તણાવ નો સ્તર ઘટતો રહે છે.
હા મિત્રો
બીજી તરફ પોઝિટિવ વિચારસરને નકારાત્મક વિચારોથી દૂર રહીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો એ ખૂબ જ જરૂરી છે. પણ માનસિક સ્વાસ્થ્ય માટે એટલું જ જરૂરી નથી એના કરતા પણ જીવનમાં ખૂબ ઘણું બધું કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. આ તો મિત્રો તમારું શું કેવું?
હા મિત્ર તમે કીધું એમજ કે આપણ- હેલ્થ સારું રાખવા માટે આપણે ડેલી કસરત કરવી જોઈએ જીમ જવાની જોઈએ સ્પોર્ટ ની એક્ટિવિટી કરવી જોઈએ. દિવસમાં એમ ઓછમાં ઓસ આપણે વીસ થી ત્રીસ મિનિટ તો એના માટે આપવું જોઈએ. હેલ્થ માટે કેમ કે એથી આ એક્સરસાઇઝ ને એવી કરીએ તો હેલ્થ ને બોડી નહી ફિટ હોય છે એટલે બીમાર ક એ કઈ ઓછું પડે એમ એટલે ઓવરલ હેલ્થ સારું હોય એમ.
ને પછી આપણને હેલ્થ ખવા માટે અમુક એવી હેબિટ હોય કે જે આપણને એથી હેલ્થ ખરાબ થાય જ કેમ કે તમને એવ ખબર જ છે કે સ્મોકિંગ હોય કે ડ્રિન્કિંગ હોય એનથી એમ થોડા સમય માટે તો આપ નહી કઈ થાય પણ એમ ટાઈમ જતાં આપણને બો વધારે હેલ્થ ખરાબ કરે કેમ કે એથી પછી સ્મોકિંગ થી કેન્સર ને એવું બધું થઈ જ પ લાસ ટાઈમ આપ ક સોલ્યુશન હો ન મળે એમ. અમુક વાર તો એના પણ કેન્સર એવી વસ્તુ છે કે ર એનું કઈક, મેડિસન પણ આવેલું તો આપણે એવી બેડ હેબિટ પણ નહી રાખવી જોઈએ. ને
જો કોઈ વાર આપણે કઈક હેલ્થ ઈસુ આવી જ જાય તો આપણે બને ત્યાં સુ કે સુધી વહેલી તકે મેડિસન લઇ લેજે કારણ પછી હોસ્પિટલ જવું જઈ એનથી વધારે થઈ એના કરતા પેલા કન્ટ્રોલ મેલા એલે આપણે હેલ્થ એટલું ખરાબ હો નની થાયને એટલી બધી પ્રોબ્લેમો નહી ફેસ કરવા પડે પછી. ને એ ટાઈમ પસી એક વાર વધી જાય તો એને પછી સોલ્યુશનવા માટે પણ એમે પ્રોબ્લેમ થાય‌ એમ. એમ કઈ એવું થાય કે કં હેલ્થ જેવ ખરાબ થાયને આપણે અ દવાખાને જઈ આવું જોઈએ જેથી આપણને ખબર પડે અને વેલા જેનું બીમારી ઠીક કરી લઈએ તો તછ બીમાર થવાના ચાન્સીસ બહુ હોય છે.
હા મિત્ર તમારી વાત સાચી છે. હુ તમને જણાવુ તો આજ આજના જમાના એ ડિજિટલ આધુનિક જમાનો છે જે ન આપણે સ્વાસ્થ્ય પર જોઈ તો ડિજિટલ તરીકે સ્ક્રીન ટાઈમ જે મોબાઈલ લેપટોપ ઓછો ઓછો કરવો અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો. આખો અને મગજ બનીને આરામ આપે છે. જો આપણે મોબાઈલ અને લેપટોપ પર સજા જવા લાગી રેસુ તો એની આડઅસર આપણી આંખો પર થશે. અને મગજ પર પણ સર જેના કારણે આપણે ખુબ જ દુઃખી અને ચિંતામાં રહેશુ. આપણે પહેલું સુખ તે જાતે નથી રહયા જેથી આપણે જો આપણું શરીર અને મન સ્વસ્થ હશે. તો આપણે જીવન ના દરેક પડકારનો સામના સરળતાથી કરી શકશે.
હા મિત્ર.
હા તો મિત્રો આ હતું માર સ્વાસ્થ્ય તેમજ હેલ્થ અંગે ની ચર્ચા.
હા મિત્ર એમાં છે આપણે હેું વિશે ધ્યાન રાખું છે જેમ કે હ જંક ફૂડ ને બધા અવોઈડ કરવા જોઈએ ને હેલ્ધી ફૂડ ને બધું લેવું જોઈએ. પછી ડેલી એને એક્સરસાઇઝ નેવી જોઈએ જેનેથી આપણે હેલ્થ હંમેશા માટે એ સારું હોય ને.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
આપણે પાસે લાઈફમાં સારી રીતે આગળ વધી શકીએ જો હેલ્થ સારું હોય તો. તો મિત્ર આજે આટલું રાખીએ?
હા મિત્ર.
તમારો ટાઈમ આપવા ખુબ જ આભાર મિત્ર.
હા મિત્ર.
હમ્મ.